હેલો
હા, શું કરો છો?
બસ મજામાં તમે?
મજામાં જ છે ને બહુ દિવસમાં યાદ આઇ છે તમને.
હા શુ?
બહુ દિવસમાં યાદ આઇ છે.
હા.
કોલ કરવા માટે. બોલો શું કરો છો, તમાર તઇ વરસાદ બીરસાદ હું કહે છે?
હા સારું છે, વરસાદ ને એવું. કઈ છે નહી. હમ હમ.
એ જ છે ને બસ.
કેવું કરો છો તમ બીજું?
કઈ નહી.
આજે આપણું ટોપિક છે ફાર્મિંગ લાઈફ વશે સ આપણી જોબ લાઈફ.
હા સ
હમ તમાર તમાર ફાધર બિધર ફાર્મિંગ બિર્મિંગ કરે છે તમાર ફાધર મધર.
અ ના.
એવું તમારા ફાધર એટલે જોબ કરે છે.
અ સોરી નહી.
હા તો ચેવું કરે છે તમાર ફાધર?
આ પર્સનલ લાઈફ અહીંયા આ ડિસ્કસ નથી કરી શકતા.
એવું છે, અમે તો ફાર્મર છે.
હા, સારું કેવાય.
એવું.
હા.
બોલો, પછી તમારું તમારી તમારી જોબ લાાઈફમાં તમે ડિસ્કસ કરો, મારી ફાર્મર લાઈફમાં મેં ડિસ્કસ કરીશ.
હા. જોબ એક રીતે બેનિફિટ છે, જોબના અને જો જોર ના હોય, તો પણ. નુકસાન પણ છે, કેમ કે અ આપડે જો ઘરનું કઈ હોય, તો જેમ કે તમારું ફાર્મ છે, અત્યારે ખેતર છે, તો આ વરસાદ નથી, તો તમને આમ તકલીફ થાય છે, વરસાદ વધી જાય તો, પણ તકલીફ થાય છે. જો એ માટે કે છે કે, એક મહિનો પતે, એટલે એક પગાર આવી જાય કે, ફિક્સ જે આપડે હોય. તે આવી જાય, તો આપણે એટલો બધું લોડ ના પડે.
ના અમાર ફાર્મિંગમાં તો બહુ લોડ થાય છે, જો વરસાદ આવ્યા નથી, તો એ બી લોડ જ છે, અને વરસાદ આવે છે, તો એ બી લિમિટમાં આવવું જોઈએ. વરસાદ આવ્યો છે, તો હવે બઉુ નહીિ જોઈએ, આડે હડે લિમિટમાં જ જોઈએ વરસાદ. સા અદબો
હા, હા, એ પણ છે.
એ તેને વરસાદ આવઉટ તો એ છે ને, આપણેે એ લિમિટમાં આવો જોઈએ.
હા ને, અમારે તો. જોબમાં એ પણ છે કે. હા, એમને ટાઈમ આપવો પડે. અમારે જો ઘરનું તમારે કઈ પણ હોય, ખેતરની આ તે તો તમે તો તમારી રીતે ક્યાંય હોય, પ્રસંગ-પ્રસંગ તો તમે જઈ શકો, પોતાનું હોય તો પોતે. એડજસ્ટ કરી શકો, અમારે રજા લેવી પડે.
એવું ના અમારે છે, તો કેરી બી ઉઠીને નાઈ જાઓ, એટલે અમારા બધા ક જબ આવ છે નને એમનસા એટલે મજૂર એ કરેલી હોય છે, બધું. હેન્ડલ કરી લેવાના, અમે કરી કઈ નાટી જવાનું.
હા, એ પણ છે.
તો બેગ ભરી કે, ફરવા જઈએ.
હા, અમે એવું ના કરી શકીએ, અમારે જો બે પાંચ દિની વધારે પ્રજા જો. હોય, જેમકે જોબમાં તો આપડે અગાઉ કેવું પડે. જો અર્જન્ટ જોતી હોય, તો પણ. કેવું પડે કે, આપડે વેલા મોડું થાય, તો પણ વાંધો પડે.
હમ. બોલો, આવે.
બેનિફિટ એ છે કે કઈ વધારે લોડ ના પડે કે ભાઈ
છે ને
વધારે મહિનો પતી ગયો આપડે પગાર આવી ગયો આ તો પોતાનું હોય તો પોતાને રીતે આપડે કરવાનું હોય. કે ના અત્યારે જે સિસ્ટમ છે હપ્તાની
હા
એ વધારે લોડ પડે
અમારું બી એ છે જસ્થી પાણી કામી પાણી આવ્યો તો અમારે બી બધું લોડ પડે છે એ એક તો તમને પડે છે તેવું આપણે ફાવ એવી પડે છે.
એ જ છે
હવે હું તમાર ફાર્મિંગ બહુ ખરાબ લાઈફ છે.
હા એ તો છે કેમ કે અમે નથી કરત તા પણ જોયા છે એ લોકો કેટલી મહેનત કરતા હોય અને મહેનત પર જ્યારે પાણી ફરે તો શું હાલત થાય છે
એ છેનું
હા જોબમાં પણ એવું છે કે આપણેે ગમે એ વસ્તુ આપડે ગમે એટલી મહેનત કરીએ ગમે તો આગળ જેટલી મહેનત હોય એટલી ઇન્કમ ના આવે આપણી પાસે કે જેટલું આપણેે એમને ટાઈમે આયપો હોય એટલું આપને વળતર ના મળે. તમારી ભાષામાં કહીએ તો
એ છે ને બરોબર બોલા છે તમે
હા
બે બે ના ફાયદા પણ છે ને નુકસાન છે કે ઘરનું હોય
અમારું ભી એજ છે કઈ કઈ નુકસાન છે કઈ કઈ ફાયદો છે.
હા આપડે ઘર નો કઈ ધંધો હોય તો
કે બાર ભાવ બી નઈ મલતો
હા
મોફાત મે આલુ પડે છે.
હા કે અત્યારે આપણે જોઈએ તો ઘરનું હોય તો ફાયદો પણ છે એમને નુકસાન છે. અને જો નોકરી કરતા હોય તો એના ફાયદા પણ છે અને નુકસાન એ છે. હા
મારુ તો એ ક ફાયદો જ નથી થતો પીક નો ભાવ જ કમ ઉ થઈ જ જાાયવા
તો એ માટે તમારે એજ્યુકેશન જરૂરી છે.
હ, હ.
કે શું કરવું? મુશ્કેલ થાય તો, શું કરવું? એથી. આવી રીતે કઈ પ્રોબ્લેમ પડી છે, તો આપડે શું કરવું આગળ?
હ, એ
હમ.
હ, એ જ છે, અમારું તો. હું કરો છો? અને અત્યારે જોબ પે ગયાતા, તમે હવે.
હા.
એવું. એ છે, અમાર ફાર્મિંગ લાઈફમાં તો છે ને, તો કશું રાતે બી જવું પડે અમણે. પાર મારબો.
હા, એ તો છે, કેમ કે અમુક-અમુક પાક હોય, એને રઈતે પાણી દેવું પડે કે, એટલું બધું કઈક ખાસ ખબર નથી, મને પણ એવું સાંભળ્યું છે.
છે છે
હા.
અમારું છેને, પછી અમારે હું રાતે રાતે જવું પડે છે. પાણી દવા પાપા યાને ચીિલ્
હા.
છ બેન.
હા, તો પછી દિવસ ના તો પછી આરામ હોય ને.
તો દિવસમાં બી કશું કામ જ હોય ને, તો એક ખેતર હોય તો, આરામ હોય તો, બે-તેર ખેતર હોય તો નથી, આરામ લાગતો.
હ. હા, પણ તમારે ત્યાં શું કેવાય? મ પલા મજૂર રાયખા હોય તો, તમારે આરામ જ હોય ને.
હા, એજ છે. તો મજૂરની પછાડી બી જવાનું ને, આપણેે. એક બધું વસ્તુ થોડી મજૂર કરવી લેવાના છે.
હા, એ અમને કઈ આઈડિયા નહિ હવે. હા, હા, સાંભળું છું.
એચ્છા ન પૂછે
ત
તો મસ્ત કહેતા હતા કે, મજૂર હોય ને‌. પણ અરે મજૂરની બી બરોબર, ડેરિંગ લગાવવાની નહીં.
હા, સાચું છે.
અચ્છા, બોલો.
કઈ નહી.
એ છે, અમે ભી કશું નહી કરે. તાવે બેચ
હા, હા.
બો થાય છે.
એવું. ઓ એવું હમાર ફાર્મિંગમાં કેવું છે, એક ટાઈપ એવું છે, કે હાલે છે, ને તો અમાર પીકને બો ભાવ હાલી દેવાના છે, એ લોકો અને એખાદ વખત હાલત છે, ને તો બો ઓછો હાલે છે.
હા.
એવું છે, એખાદ દિવસ હાલવાના તો એ બો હાલ દેવાના
હા નોકરીમાં તો એવું કાઈ હોય ને અમારે કઈ લોડ લેવાના હોય ની
હમ.
અમને મહિને મલી જાય એટલે બસ પૂરું
એવું છે, અમારે આવ છે, ન તો બો આવજ છે. સરખો આવતો નથી ગણ તો નથી એટલું આવ છે, પછી આવવાનું નહી તો આવવાનું નહી તો પછી બહારથી લેવાનું
કઈ નહી સારું ચાલો તમારી જોડે વાત કરીને મને ખુબ આનંદ થયો
મને બી આનંદ જ થયો ને તમારું જોબનું
હાસ
ચાલશે